તમને આવી રહ્યો છે?
હેલો, હા. આપણે સ્કૂલ લાઈફ વિશે વાત કર કરે તો, સ્કૂલ સ્કૂલ લાઈફ માં, મેં છઠ્ઠા ધોરણ હતો ત્યારે લોકડાઉન માં અમને લોકડાઉન આપી દીધું હતું, તો ફૂલ ટાઈમ વ બે-ત્રણ, બે-ત્રણ મહિના અમે સ્કૂલમાં ગયેલા હતા. તો પછી અમને બે-ત્રણ મહિના સ્કૂલમાં ભણાવ્યું. તે પછી લોકડાઉન આપી દીધું. તે પછી લોકડાઉનમાં બધું.
રામો બજનું શમાં
અમને દસમામાં માસ પ્રમોશન આપી દીધું હતું. બેસ એ પછી અમે ઘરે બેસીને ઘરે બેસીને ઓનલાઈન ટેસ્ટને આપતા હતા, તે પછી ઘરે બેસીને. ઓનલાઈન ટેસ્ટ બરાબર અપાતી ન હતી, હું કે નેટવર્ક નો બહુ પ્રોબ્લેમ હતો. કે પછી ઓનલાઈન ટેસ્ટમાં બી બહુ. ટેસ્ટ ની અપાતી હતી, તો સ્કૂલમાંથી બી ફોન આવતા હતા તે. ટીચર લોકો કે, તમે ટેસ્ટને એવું કેમ નથી આપતા તો તમને? પા-પાસ કરવામાં આવશે નહી. ટીચર લોકોને કીધું નેટવર્ક નહી આવે. તો પછી હ કઈ વાંધો નહી પછી કોઈ અમને લેસન આપી દીધલું હતું તે પછી એટલું તમારે બતાવાનું એમ. એ પછી અમે એક બે મહિનામાં લેસન બતાવવા સ્કૂલમાં જતા હતા. તે પછી ટીચર લોકો એ બી કીધું કે તમે ઓનલાઈન ટેસ્ટ નહી આપો તો કઈ વાંધો નહી. પણ તમને અમે લેેશન આપીએ એટલું તો તમારે બતાવવાનું જ રહેશે. તે પછી અમને તે પછી અમે લસન બતાવીને પછી અમે કઈ ન પછી દસમામાં અમને પ્લાન બોલ
હા તમારી સાચી વાત છે કે લોકડાઉન લાગી રહ્યું છે.
કરતીથી તે પછી નેવું બી મળતું હતું કેમ કે બધું ડેરીમાંથી ની આવતું હતું. હહ
ના ડેરીમાંથી નથી આવતું હતું એના કારણને લીધે હા હા તા તેને લીધે હા ઘણા બધા લોકોને શિક્ષા નથી મળી છે. આ કોરોના કાળને લીધે. ઘણા બધાંને વાયરસનો અસર થયેલો એટલે એના કારણને લીધે એટલે સ્કૂલને એવું બધું બંધ કરી રહેલું. એના લીધે બધા બાર બી નથી જતા. ને મોંઘવારી બી વધી ગયલી હતી. તેના કારણને લીધે બધા બાર નથી જતા હતા. ને કોરોના કાળને લીધે બધા સ્કૂલમાં બી નથી જતા. મોંઘવારી બહુ વધી ગયેલી હતી. જાણે એક વરષ સારું લોકડાઉન લાગી ગયેલું તો તેના કારણને લીધે બધાં બાળકો ભણી નથી શકેલા વધારે એમ જ પાસ કરી દઈ એલા.
બોલા
અને તેના લીધે બધાં ઓફ થઈ ગયેલા. ને બધાં કોરોના કાળમાં બધાને એમ પાસ કરી દીધેલા તો તેના લીધે ના ઓનલાઈન ક્લાસ ચાલતી હતી. ઓનલાઈન ક્લાસ ચાલતી હતી તો તેના કારણને લીધે બધાના ને નેટવર્ક ના ફોન આવતા હતા કે નેટવર્કના શું કરું તેના કારણને લીધે લોકડાઉનને એવું બધું લાગેલું. તો બધું બધું ફરવાઈ ગયેલું નેટવર્ક બી ના આવતું તું. ને બધાથી બાર બી ના જવાતું હતું. સ્કૂલમાં બી ના જવાતું હતું લોકડાઉનના લીધે. એટલે ભણતણ હદ તી બગડેલી હતી ને ઘરે રહી રહીને બધું બગડી બધાં ઘરના અને એવા બધા કઈ કે એવું છે એટલે સારું બી ની લાગે એમ. એન ઘરના બાર ભી નથી મોકલતા હતા. કે આ કોરોના કાળ છે એના કારણને લીધે બાર નથી જવાનું તમારે એના લીધે સ્કૂલમાં બી નથી જવાતું હતું અમારાથી તો તેના લીધે અમારું ભણતર બગડેલું. તમે કીધુ તેમ હા પૂછું
હા હા તો દસમામાં બધાને માસ પ્રમોશન મલેલું તો આ અમુક છોકરા તો બહુ ખુશ થઇ ગયેલા. અમુક તો ફટાકડા ભી ફોડેલાને એવું કરેલું. કેમ કે તે લોકને એવી આશા હતી કે માસ પ્રમોશન મલી જાય તો બહુ સારું. તો તે લોકો તો ફટાકડા ને બહું ઈન્જોય કરેલું. એ પછી લોકડાઉનમાં અમે ઘરે જતા તો અમારે ઘરે એક મંદિર હતું તો તે મંદિર
તો ઘરે તા જાતા હતા અને અમે પન અમે ચાર જ્યાં હતા એ લોકો એ અમે તે મળીને આપતા હતા. તો પણ નેટવર્ક નહી આવતું હતું તે પછી કઈ ઈ પછી અમે ત્રણ વાર ટ્રાય કરી પછી ટેસ્ટ આપી તે પછી એસ આઈ પીને પછી અમે ઘરે જ ગયા કયા પછી ઘરે ઘરે જઈને બી લેસન કરતા હતા જે સ્કૂલ માંથી આપેલું હોય એ પછી બી લેસન આ કરીને પછી સ્કૂલમાં અમે આપવા જતા હતા તે પછી પછી અમે દસમામાં માસ પ્રમોશન આપી દીધું તો બધા બહુ ખુશ થઈ ગયા. તે પછી અગિયાર માં અમે ગયા અગિયારમાં ગઈ ને પછી અમે. સ્કૂલમાં મને પેલા જ વોર્નિંગ આપી દીધેલી કે તું દસમા માં સર ભણી રહેલો છે તો પેલા બધાની સામે મને ઉભો કરી દીધેલો કે તું
અગિયાર આ દસમાંમાં સરખ ની રહેલો છે તો અગિયારમાં સરખો રહે છે એ તો તને સ્કૂલમાંથી સર્ટિ કાઢી આપવામાં આવશે. એવું ટીચરે બધાની સામે મને ઉભી રહીને કહી દીધું એ પછી અમને અમને નીચે ક્લાસ આપી દીધેલો હતો. બધા કતાલાક નીચે લાયબ્રેરીની બાજુમાં તે પછી ક્લાસ કોઈને ગમતો નહી હતો તે પછી અમે ટીચરને કીધું કે કે અમને ઉપર ક્લાસ જોઈએ તે પછી ટીચર કે કે નહી તો અમને ઉપર નઈ લઈ જવાના એમ એ પછી અ અમે બધા થીને ફરિયાદ કરી તો પછી પ્રિન્સિપલને કીધું અમને ક્લાસ ઉપર જ જોઈએ. તે પછી પ્રિન્સિપલ અમને પછી ઉપર ક્લાસ માં બેસાયડા એ પછી અમારો ક્લાસ અમે દ ક્લાસમાં હતા તો- બધા એવું માનતા કે દ ક્લાસ એટલે બધા ડફોર નો ક્લાસ એમ તો પછી તો પણ તે પછી અમારા ક્લાસમાં બધા કરતા વધારે છોકરા લોકો પાસ થયેલા હતા. ને દ ક્લાસ વાળા માંથી પેલો નંબર લાવેલો અમે તે પછી બ તા લોકોનું બધ ટીચરને ડ ક્લાસ દફોડનો ક્લાસ ની હોય તો તો પછી તમારે ત્યાં પેંડા ખવડાવેલા કે પેલો ન હમણા ક્લાસમાંથી જ આવેલો એટલે તો લોકો ને ટીચર પર ટીચર અને મેખ એ પછી સંસ્કૃત
તટ મા રાખી દીધલી હતી. હા તમા મારી સાચી વાત છે. હલો તમને મારા અવાજ આવે છે. હા તો તમારી સાચી વાત છે કે એવું ગને.